હાલો!
હલો
હા તો તમે શું કરી રહ્યા છો?
કશું નથી મિત્ર.
હા તો ચાલો આજે આપડે ઉદ્યોગીકરણ આજના સમયમાં ઉદ્યોગીકરણ કેટલુંક વધી રહ્યું છે. અને જેનાથી સ સમાજને વાતાવરણ અને પ્રદૂષણ વિશે વાત કરીએ. ઉદ્યોગીિકરણ અને પ્રદુષણ વિશે વાત કરીએ તો સૌથી પેલા હું તમારા તમારા પ્રતિ હું જાણવા માંગુ છું કે આજના સમયમાં ઉધ્યાકરણ ઉદ્યોગીિકરણથી સ ફાયદો છે તે ફાયદો ફાયદા તમે થોડા મને જણાવશો
હા મિત્રો હું તમને ઉદ્યોગ વિશે હા ત જણાવી શક ું તો આજના સમયમાં આપણે જોવા જઈએ તો ઉદ્યોગના એવા ફાયદાઓ છે જે આપણને આર્થિક વિકાસ મુખ્ય આધાર ઉદ્યોગ દ્વારા આપણે કાચા માલમાંથી અમુક વસ્તુઓ ઉપયોગી બનાવીએ વસ્તુઓ ન ઉત્પાદન કરવામાં આવે છે જ્યારે ઉદ્યોગ દેશની પ્રગતિ રોજગારી અને લોકોના જીવન ધોરણને સુધારવા મહત્વની ભૂમિકા ભજવે બરાબર મિત્રો તો આપણે જે ઉદ્યોગ આપણને રોજગારી પૂરી પાડે એમના માટે આપણે કહેવા જેવું જઈએ તો એક ખૂબ જ સરસ અને સારું છે કે આપણે એમના માટે ઉદ્યોગ આપણા માટે રોજગારી પૂરી પાડે તો આપણે બી આપણી રોજગીરી રોજગારી પૂરી કરવા માટે આપણે ઉદ્યોગ માં જોવ પડે ઉદ્યોગ શું છે એ બી તમને જણાવી શકું તો મિત્રો કાચા માલ શ્રમ મૂડી અને અનેક મશીનરોની મદદથી ઉપયોગી વસ્તુઓ અથવા અનેક સેવાઓનું ઉત્પાદન મિત્રો કરવામાં આવે જે પ્રક્રિયા ઉદ્યોગમાં લેવામાં આવે અને ઉદ્યોગને તમે મિત્રો કીધું કે તમે ઉદ્યોગ ના પ્રકાર જણાવી શકો તો મિત્રો હું તમને પ્રકાર જણાવી શકું પહેલો પ્રકાર છે આપડ હું તમને મારી રીતે સમજાવું છું કે ઉદ્યોગનોો પ્રકાર કૃષિના આધારિત ઉદ્યોગ જે કૃષિ કે તેમાંથી કપાસ શેરડી દૂધ વગેરે પર ચાલતા ઉદ્યોગ એટલે આપણે જોવા જઈએ કે કપાસ હોય એ તો ખેતરમાં થાય શેરડી એ બી ખેતરમાં દૂધ આપણા જોડે ગાય હોય એવી અનેક વ અનેક વસ્તુઓ આપણે આપણા જીવન જરૂરિયાત માટે કૃષિ ઉદ્યોગ માંથી લઈ શકીએ છીએ બીજી વાત કરીએ તો ખનીજ આધારિત ઉદ્યોગ તો મિત્રો ખનીજ માં શું છે લોખંડ સ્ટીલ સિમેન્ટ વગેરે જે ઉદ્યોગનોો ઉપયોગ થાય તું ખનીજ મિત્રો આપણેે વાત કરીએ ખનીજ તો ખનીજ એ એવું
છે ઉદ્યોગનો એક એ જે જમીનમાંથી લેવામાં આવે અને બીજી વાત કરીએ તો મિત્રો વન આધારિત ઉદ્યોગ જે જંગલો માંથી મળતું હોય તો મિત્રો કાગળ ફર્નીિચર પ્લાયવુડ જેવા અ અનેક વસ્તુ વન આધારિત જેમ કે જંગલોના લાકડા માંથી લેવામાં આવે આપણે અનેક જગ્યાએ જોયું છે અનેક જંગલોનો નાશ થાય છે એમના માટે પણ આપણેે એવું કરીએ કે જંગલનો નાશ વધારે ના થાય તો એવી વસ્તુ આપણે કરવી જોઈએ કે જે જંગલનો વધારે નાશ ના થાય અને જંગલ બચે એનાથી આપણને કુદરતી હવા મળે એવી વાત કરીએ તો દોસ્તો દરિયાઈ આધારિત ઉદ્યોગ જે દરિયામાંથી માછીમાર અને સમૃદ્ધિ ઉત્પાદનનો વાત કરીએ ઉદ્યોગ ન જ મિત્રો તો એ એક એવું છે જે દરિયામાંથી પણ કરવામાં આવે છે તો માછીમારો અને સમૃદ્ધિ ઉત્પાદન ના ઉદ્યોગ હોય છે જેમાં માછીમારો માછલી મારતા હોય એમનું ગુજરાન ચલાવવા માટે માછલી મારીને વેચતા હોય એવા અનેક બાબતને ધ્યાનમાં રાખીને કરવામાં આવતા હોય છે તો મિત્રો તમને શું લાગે આ ઉદ્યોગ સારા છે કે નથી સારા હવે તમે જણાવો
હા તો તમે જણાવ્યો એ વાત એકદમ ત્ તદ્દન સાચી છે કારણ કે તુ તમે મને ઉગ વિશે તમે મને ફાયદા જણાવ્યા હ કે કાચા માલથી તૈયાર માલમાં રૂપાંતર કરવું તે ઉદ્યોગ દ્વારા થતો હોય છે આજનાના કીધું શેરડી માંથી ખાંડ બનાવવી હોય તો એ પણ ઉદ્યોગમાંથી થતા હોય છે અને દૂધ દૂધીનું શુદ્ધિકરણ થાય અને એના દ્વારા પછી એ લોકો સુધી પહોંચે છે એ પણ ઉદ્યોગ માં જ થાય છે પણ તમે હવે કીધું તેમજ ઉદ્યોગ વિશે ઉદ્યોગ વિશે થોડુંક અન્ય જણાવ તો તમે કીધું તે આજના સમયમાં ઘણા વસ્તી વધી રહી છે અને ઉદ્યોગો પણ ઘણા એવા સ્થપાયદા હો્યા છે જેના કારઢને વાતાવરણમાં પ્રદુષણનું પણ પ્રમાણ વધુ જોવામાં આવે છે અને પાણી પ્રદુષણ પણ ખતમ હોય છે કારખ કારખનામામાં ચલતા મશનો જેરી ેરી વાયુ પણ વાતાવરણમાં બસરી તૈયા કો છે જ્યારે આપણે જોઈએ તો ઘણા એવા જે કારખાનાઓ ઉદ્યોગો છે જેમાં એટલા એટલ બધું પ્રદુષણ થતું થોડા કેવા બુજવા પડછે જે જેનાથી એટલું પ્રદુષણ થતું નથી બરોબર એનાથી ઓછું પ્રદુષણ થતું હોય છે જય્યારે આપણે એમ જોઈએ તો અમુક એવા ઉદ્યોગો હોય છે જેના કારણે ઘણા એવું વાયુ પ્રદુષણ જ્યારે કારખા કારખાના કે ઉદ્યોગો દીન અધીન પાણી ધૂધ પાણી એના વપરાશ માટે લેતા હોય છે અને એ વગાસ કરી અને એનું ગંદુ પાણી નદીમાં છોડી દેતા હોય છે જેના કારણે પણ એમાં ઘણા એમાં ઘણું પ્રદુષણ થત પ્રદુષણ પણ થતું હોય છે તો હા મિત્ર તો આ મારી વાત તમને સાચી લાગે છે કે ખોટી લાગે છે સર તમે હવે મને થોડુંકું જણાવવા માંગો છો
હા મિત્રો હું તમને જણાવું છું કે આ વા તદ્દન સારી છે તો મિત્રો તમે કીધું એ જ બરાબર છે કે ઉદ્યોગનુંું જે મહત્વનું હોય એમના દેશના આર્થિક વિકાસ માટે વધારો થાય મિત્રો પછી રોજગારીની તકો ઉઊભી કરે એ પણ સારું છે બરાબર ને મિત્રો તો લોકો ન જીવન ધોરણ સુધરે અને બીજી બાબત એ છે કે દેશની નિકાસ માં વધારો કરે નવી ટેકનોલોજી અને વિકાસ ને પ્રોત્સાહન આપે સરકાર ને કર ટેક્સ દ્વારા આવક મળે અપટે એવી જાણવા જેવી છે કે સરકારને આપણે જે ટેક્સ આપીએ ઉદ્યોગમાંથી એમને સરકાર સરળ રીતે જે કરવું હોય એ કરે બીજી બાબત એ છે મિત્રો કે ઉધગ નાગેરલા ઉધવ ના ગેર લાભ તો મિત્રો હોય જ છે જેમ કે તમે વાત કરી તેમજ કે અમુક પ્રદૂષણો પાણીમાં ભળતા હોય હવામાં ફેલાતા હોય તો વાત કરીએ કે હવા પાણી ધ્વનિ અને પ્રદુષણ વધે છે
તો મિત્રો તમે કેવું કીધું તેવું જ કે એવું જે ગેરલાભ છે આપડા માટે જે પર્યાવરણને નુકસાન કરે કુદરતી સંસાધનોને વધુ ઉપયોગ થાય એવું ના થવું જોઈએ. ઔદ્યોગિક અને કચરાથી જમીન અને પાણીનું પ્રદૂષિત. થાય છે તો, મિત્રો આપડે તો આવું જ કેહેવા માંગીએ છે કે જે ઉધોગનો વિકાસ માટે ખૂબ જરૂરી છે, એ જ. ઉત્પાદન, રોજગારી ઉત્પાદન અને આવકમાં વધારો થાય. છે તો, દોસ્તો, તમે. સમજી શકો છો કે ઉધોગ નો વિકાસ, પર્યાવરણનું રક્ષણ અને પ્રદૂષણ ઘટાડીને કરવા જેવું જ. યોગ્ય છે, એ જ કરવું જોઈએ તો. મિત્રો, આપડે ઉદ્યોગ વિશે એવી બાબત છે. જે પ્રદૂષણને તો. કરે જ પ્લસ. જે રોજગારી હોય, એને રોજગારી પૂરી પડે.
તો મિત્રો. આપડે એવી વાત છે કે, ઉધોગમાંથી આપ આપણને અનેક ફાયદાઓ થાય છે. તો મિત્રો, તમે આમાં જરાક સમજાવી શકો છો.
હા, તમે કીધું એવું. કિધુ તે એકદમ તમે તો ઉદ્યોગ વિશે અને રોજગારી વિશે. અને ઉદ્યોગ ના ગેરલાભ ને એવું ઘણું તમે જણાવ્યું, એના બદલ. તમારા ખૂબ ખૂબ આભા. ર આ તેમ કે, ઉદ્યોગ લીધે. રોજગારી પણ મળતી હોય છે. અને કાચામાંથી, કાચા માલમાંથી તૈયાર માલમાં રૂપાંતર પણ થતું હોય છે. અને ઉદ્યોગથી ઘણા એવું પ્રદૂષણ પણ જોવા મળે છે. તો આઠ. આજે, હું તમે મને જણાવવા જણાવ્યો એના બદલ આભાર.